હલો.
કેમ છો મજામાંને?
હા મજામાં, તમે કેમ છો?
અમેં પણ મજામાં. હું તમને ગ્લોબલ વોર્મિંગ વિશે વાત કરવા માંગુ છું, જેના લીધે પ્રદુષણ વધી રહ્યું છે અને જેના લીધે આપણને ખુબ જ તકલીફ પડી રહી છે.
હા, હા
ગ્લોબલ વોર્મિંગના લીધે આપણે જોઈ જ રહ્યાં છીએ કે આપણને કેટલી તક લીફો પડે છે, ગરમીના પ્રમાણ વધારે થઈ રહ્યું છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, અને હવામાન પણ ખુબ ખરાબ થઈ રહ્યું છે, અને જેના લીધે આપણે અહિયા તળાવો, પછી પ્રા પાણી જે આપણે સંગ્રહ કરીએ છીએ એ બધું ઘટી રહ્યું છે ધીરે-ધીરે, અને જેના લીધે આપણને ખુબ જ તકલીફ પડે છે. છે અને આપણે ખૂબ જ ગરમીનો સામનો કરવો પડે છે, એ તો તમે જોઈ જ રહ્યા હશો. જેના લીધે એ બધાનો રીઝન એ જ છે કે આપણે એ સીનો યુઝ વધારે કરીએ છીએ, કોલ્ડ સ્ટોરેજનો યુઝ વધારે કરીએ છીએ, રિફ્રેજરેટર વધે વગેરેનો વધારે યુઝ કરીએ છે, જેના લીધે હવાને પૂરતું મળતું નથી બધું, અને એના લીધે ખુબ જ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે જેના લીધે આપણે જોઈ શકીએ છીએ કે આપણે ખુબ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ. તમારું શું માનવું છે આ બાબતે?
હા અમારું પણ એજ માનવું છે કે આજના આધુનિક યુગમાં બધું વસ્તુની માંગ ખુબ જ વધી ગઈ છે. જેના લીધે આ પ્રદુષણનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. અમારા વિસ્તારમાં તો આજુબાજુના અહ વિસ્તારમાં અહ તો ગમે ત્યાં કચરો નાખી દે છે, અને પ્લાસ્ટિકનો યુઝ વધારે કરે છે. આ જેના લીધે પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે, કેમકે કોઈ પણ રાહ ચાલતા લાખી જાય ગાય ખાઈ જાય જેના લીધે રોગ ફેલાવો કે અન્ય ફેલાવો પણ ખૂબ જ વધ અમારા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધવા માંડ્યું છે. એવું જ રહે તો એક દિવસ સુખો પડવાનું પણ પેલું થઈ શકે છે, જેના લીધે હવે આજના આધુનિક યુગમાં થોડો-થોડો અહ પ્રદુષણનું પ્રમાણ ઘટ ટાડવો જોઈએ. અમારા મ્યુનિસિપાલિટીના પેલા પણ તેઓ કામ કરતા નથી, જેના લીધે અમે સરકારશ્રીને અરજી આપી કે તમે સારી રીતના અહ કામ કરાવો નહીં તો અમે આ હા અમે એ લોકને પછી દંડ કરશું, જેના લીધે સરકારશ્રીએ પછી તેનો અ અરજી-અરજી કરી તેના લીધે તેઓ સાફ સફાઈ સ સમયસર કરતા રહ્યા છે.
તમારી વાત સાચી છે. અમે પણ અરજી કરી હતી જેના લીધે તેમણે અમારી વાત માની અને પછી અહીયાના તળાવ ખુબ જ ગંદુ હતું, જેના લીધે માછલીઓનો ઉછેર પણ નતો થતો, અને માછલીઓને પૂરતું ખાવાનું પણ નહતું મળતું. જે તેઓ કચરો ખાતી હતી જેના લીધે તેઓ મરી જતી હતી અને તેમની તેમ તેમનું જે મૃત કરે છે તે ઉપર આવી જતું હતું પાણીમાં, જે જોવાનું પણ આપને નહીં ગમે અને તેના લીધે ખુબ જ ગંદી વાસ આવતી હતી આખા એરિયામાં. જેના લીધે અમે પણ માંગ કરી હતી કે અમારો તળાવ સાફ કરાવો જે તેમને તળાવ સાફ કરાવ્યું અને પછી હવે થોડું સારું છે જેના લીધે આ આપણને તળાવની આજુબાજુ બેસવાનું પણ ગમે, બાકી પહેલા તો એવું હતું કે આપણને બેસવાનું પણ ના ગમે તળાવની આજુબાજુ અને આપણે તળાવની આજુબાજુ જઈ પણ ન શકીએ, એટલું ખરાબ સ્મેલ આવતી હતી, પરંતુ અત્યારે અમે સરકારશ્રીને માંગ કરી છે અને તેઓએ અમારી માંગ માની છે. જેના લીધે અમે ખૂબ સારું ફીલ કરી રહ્યા છીએ, અને સારો અનુભવ કરી રહ્યા છીએ.
હા તમારી વાત સાચી છે, કે આજના આધુનિક યુગમાં અમારે ત્યાં જે પણ કંપનીમાં અમે જે કામ કરીએ ત્યાં પણ આજુબાજુના વિસ્તાર એમ તો બહુ અહ દૂષિત થયે છે જેના લીધે હકભાજી ત્યાંના તળાવને અહ વગેરે થોડાક અહ ખરાબ થઈ ગયા છે. જેના લીધે પીવાનું પાણી પણ સારું ન આવે અને જેના લીધે અમારે ખ ખૂબ જ મગજમારી પડે છે. જો અહ પીવાનું પાણી સારું ન રહેશે તો અહ માંદા પડવાની શક્યતા પણ રહે છે. પ્રદૂષણના કારણે અમારા વિસ્તારમાં તો માંદગીનું અહ પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. કોઈને પે તાપ વધારે લાગી જાય અહ કે હોસ્પિટલમાં જવાનો વધુ ખર્ચ પણ અહ પો પોસાય નહી જેના લીધે આ દવાનો ખર્ચ પણ ખૂબ જ વધી ગયો છે. અને જેના લીધે અમારે ત્યાં તો અહ પ્રદુષણનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે.
પ્રમાણ એટલું વધારે છે કે દવાખાનાઓમાં આપણને ઊભી રહેવાની પણ જગ્યા નથી. અને રેફરલ હોસ્પિટલમાં આપણે જઈએ તો તેઓ પાસે બેડ પણ નથી પૂરતા આપને અહ તે સારવાર કરવા માટે, તેના બીક જેટલા પ્રદુષણના કારણે તાવમાં તો ખુબ જ વધારે રહ્યો થઈ રહ્યો છે. તાવ-તાવની બીમારી બધાને ખૂબ થઈ રહી છે, જે ચેપી રોગ છે. તમે પણ જાણો જ છો. તેના લીધે લોકોને એડમિટ થવું પડે છે, એડમિટ કર્યા પછી તેમને સારવાર જલ્દી ના પતે તો પછી બીજા પેશન્ટને તેઓ એડમિટ પણ નથી કરી શકતા એટલી ખરાબ દુવિધા થઈ ગઈ છે પછી આ અમારે તાલુકાના હોસ્પિટલમાં નહી થઈ શકે તો અમારે જિલ્લાના હોસ્પિટલ સુધી જવા પડે, ત્યાં સુધી જવાનો ખર્ચો અને એ ખૂબ થઈ જાય છે. જેના લીધે અમને ખૂબ માથાકૂટ થઈ રહી છે, પણ સરકારશ્રીને અમે માંગ કરીએ છીએ કે માંગ કરી છે કે હોસ્પિટલમાં થોડા બેડ વધારો અને હોસ સ્પિટલને થોડોક વિસ્તાર મોટો કરો જેથી કરીને આવી કોઈ ચેપી બીમારી આવે ત્યારે અમારે દૂર જવું ન પડે, અને નજીકમાં સારવાર થઈ જાય. હવે સરકારશ્રી એ માન્ય માંગ પૂરી કરે તો સારું એવું અમે અનુભવી રહ્યા છે.
હા તમારી વાત સાચી સે, કે આ હોસ્પિટલમાં જગા પણ ના મલતી હતી મળે અને રોગોનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે, જેના લીધે પ્રદુષણ અટકાવવું જોઈએ, અહ વૃક્ષારોપણ પણ કરવા જોઈએ અને તળાવો નદીઓ વગેરે સ્વચ્છ રાખવો જોઈએ નદીઓમાં કચરો ના નાખવા જોઈએ તમારા ગામડાઓમાં મીટિંગ કરવી જોઈએ કે તમે આજુબાજુના વિસ્તારને સાફ રાખો તમારા નદી તળાવ વગેરે અને જે પણ કચરો નાખો તે સરકારશ્રીએ જે ડબ્બા મૂકેલા હોય તેનામાં જ લખવું જેના લીધે કચરાઓ કચરાઓના પ્રમાણ ઘટશે અને પ્રદુષણનું પ્રમાણ ઘટશે તેથી ઓઝન વાયુઓમાં પણ ફેરફાર થશે નહી અને જેના લીધે ખૂબ રહે છે કે કચરા
તમારી વાત સાચી છે કચરાનું પ્રમાણ અમે પણ એજ માનીએ છીએ કે ભીનો કચરો અને સૂકા કચરા અલગ અલગ કચરાપેટી હોવી તો લોકોએ ભીનો કચરો અલગ જગ્યાએ નાખવો જોઈએ અને સૂકો કચરો અલગ જગ્યાએ નાખવો જોઈએ. બંને એક જ જગ્યાએ નાખી ના દેવું જોઈએ જેથી કરીને આગળ જતા કોઈ તકલીફ ના થાય અને ભીનો કચરો સૂકો કચરો અલગ રહે તો સરકાર તેને પણ સારી રીતે કચરો લઈ જતા ફાવે અને તેઓને પણ તેઓથી પણ કચરો યોગ્ય જગ્યાએ નાખાય નહી તો પછી આપણે જોડે જ નાખી દઈએ તો પછી એમને પણ થોડુ તકલીફ પડે છે લઈ જવામાં અને પછી તેઓ નાખવા જાય છે ત્યાં પણ તેઓને ખુબ તકલીફ પડે છે જેથી કરીને પ્રજાએ પણ સમજવું જોઈએ કે થોડું સરકાર જે આપણા માટે કરી રહી છે એ સારું જ છે તો આપણે થોડું સરકારની માન રાખીએ અને આપણે સરકાર જેવું કે એવું કરીએ તમારું શું માનવું છે બાબત.
હા એવું જ કરવું જોઈએ કે સરકારશ્રીનું માનવું જોઈએ કે ભીનો કચરો એકમા નાખવો જોઈએ અને સુખો કચરો એકમા નાખવો જોઈએ. જેના લીધે કચરાનું પ્રમાણ ઘટશે અને અને રોગચાળો પણ ઘટશે રોગચાળો ફેલાય તો પ્રદુષણના કારણે ફેલાય જો રોગચાળો ઘટશે તો આપણા દવાઓનો બિલમાં ઘટાડો થશે અને જેના લીધે આપણા પરિવારને સારું રહેશે. કેમ કે આપણા પરિવાર સારા રહેશે તો આપણે પણ સારા રહેશુ જેના લીધે આપણને પણ કચરાઓનાં પ્રમાણમાં ઘટાડો કરવો જોઈએ અને પ્રદુષણના પ્રમાણમાં ઘટાડો કરવા જોઈએ અમારા વિસ્તારમાં એક કંપની છે જેમાં પ્રદુષણનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે આજુબાજુના વિસ્તારમાં. જેના લીધે આપણે પણ પ્રદુષણ ના પ્રમાણમાં ઘટાડો કરવો જોઈએ
તમારી વાત સાચી છે આપણે પણ જેમ બને તેમ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને પ્લાસ્ટિક ન મેં તો વધધુ ઉપયોગ કરવાનો ચાલો જો આપણે બજારમાં કશું પણ લેવા જઈએ શાકભાજી અન્ય સામગ્રી કરિયાણાનું કોઈ પણ લેવા જોઈએ તો આપણે ઘરથી અ કેરી બેગ લઈ જવું જોઈએ જે કાપડ થી બનેલી થયેલી હોય છે એ જ યુઝ કરવી જોઈએ અને મેં તો એમ કહ છું કે દુકાન વાળા એ પણ આપણને એજ આપવી જોઈએ ભલે આપણા પાસે દસ વીસ રૂપિયા એસ્ટ્રા લઈ લે પણ એ લોકોએ એ જ યુઝ કરવી જોઈએ અને એજ આપણને આપવી જોઈએ તો તમાર શું માનવું છે આ બાબતે
અ જ્યારે પણ આપણે ખરીદી કરવા જોઈએ ત્યારે આપણે કેરી બેગ આપવા જોઈએ જેના લીધે ખુબ સારું રહે છે કે પ્રદુષણ ન પ્રમાણ ઘટશે તે જેના લીધે આ પ્લાસ્ટિક નો ઓછો ઇસ્તેમાલ થશે અને સ્વચ્છ પણ રહેશું આપણે સારા પણ રશું અને આપણે આજુબાજુના વિસ્તારમાં વૃક્ષક્ષારોપણ કરવા જોઈએ અને વધુ કચરો ન ફેલાવો જોઈએ અને પાણીમાં કચરો ન નાખવો જોઈએ અને આજુબાજુના વિસ્તાર ચોખા રાખવો જોઈએ જેના કારણે આપણને સારું રહે છે
તમારી વાત સાચી છે પ્લાસ્ટિક બેગ આમ તેમ ના નાખવો જોઈએ જેથી કરીને આપણે જયારે આપણી ગાય ગાય આપણી જે ફરે છે રસ્તા પર એમ પર એ તેઓ કચરું ના ખાઈ લે અને તેમને બીમારી ના પડે તેના લીધે કરવું જોઈએ કેટલી ગાયો આવમાં જ મરી ગઈ છે કે તેઓ પ્લાસ્ટિકની બેગ ખાઈ જાય છે જેના લીધે તેમને પેટમાં ખરાબ થાય છે અને તેના લીધે તેઓ મૃત્યુ પામે છે અને આપણે જે પ્લાસ્ટિકનો યુઝ કરીએ છી પ્લાસ્ટિક એ કેટલા વર્ષ સુધી સડતું પણ નથી અને કશું નથી થતું એને સળગાવી દઈએ તો પણ એનો રહેજ છે જે ખૂબ જ નુકસાનકારક છે આપણા માટે અને આપણે સળગાવીએ તો જે તે આપણે નાકમાં જાય છે વાયુ અને તેના લીધે આપણને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે તમે પણ જાણો છો આપણે જેમ મને તેમ પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો જોઈએ જેથી કરીને પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરીએ તો પ્લાસ્ટિક ના લીધે થતા નુકસાન અટકી શકે છે અને આપણે સારી રીતે રહી શકીએ છીએ
હા તમારી વાત સાચી કે પ્લાસ્ટિક નો ઇસતમાલ ઓછામાં ઓછો કરવો જોઈએ અને કચરો ગમે ત્યાં લખવો જોઈએ નહી હ અને કચરો જે મ્યુનિસિપાલટી વાળા આવે ત્યાં લખવો જોઈએ કે શહેરના આજુબાજુના વિસ્તારમાં પણ કચરો નાખવો જોઈએ નહી જેના લીધે સ્વચ્છતા ન પ્રમાણ જળવાય રહે અને આજુબાજુનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ તેથી રોગચાળો ફેલાય નહીં અને અન્ય સુવિધાઓ પણ રાખવી જોઈએ જેમ કે આપણે કોઈ પણ જગ્યા જાય ફરવાને એવું હોય તો આપણે કચરો ગમે ત્યાં નાખવો જોઈએ ને જેના લીધે આપણે બીજા વિસ્તાર પણ ચોખ્ખા રાખવા જોઈએ આપણે ગમે ત્યાં જઈ તો તે તે વિસ્તાર પણ સારો રહે તો આપણે આપણા અહીંયા પણ આવે ત્યારે તે લોકો પણ સારું રાખે એવું ધ્યાન રાખવું જોઈએ
સારું આપણે ગ્લોબલ વોર્મિંગ વિશે આગળ વાત કરીશું આજે ફોન મૂકું છું